હલો હાલ અવાજ આવી રહ્યો છે હલો
હા મારોવા
હા હા
હલો હા, નમસ્
નમસ્કાર નમસ્કાર હલો
વિષયો
હ કેમ નય
આજે જે દરેકના જીવનમાં મહત છે અચ્છા બરાબર ને
હા હા
પૈસા વગર તો કઈ પણ થઈ શકતું નથી બધા જ કાર્ય અશક્ય છે, એવું લાગ ગે
જીવનમાં પૈસા નુ ઘણું મહત્વ છે બરાબર છે, ને
ના ઘર માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, બરાબર
પૈસા સાચું કવું તો પૈસા કમાવા જેટલું જ મહત્વ, આપડે આપડે પૈસાને વાપરતા વિચારવું જોઈએ,
કરે ના કરતા હોય તો મુશ્કેલી આવી જતા સમય જ નથી, લાગતો બરો
આપણે પેસા છે ને કમાતા બહુ જ વાર લાગે છે, અને વાપરતા જરા પણ વાર નથી લાગતી ફટકીમાં ઉડી જાય છે, ગમે તેટલા પૈસા હોય હા બરાબર છે ને
સાચું છે, પણ પૈસા કમાવવા જેટલું ઘણું બહુ જ મહત્ત્વ છે. કેમકે ઘણા લોકો જે છે દર મહિને થોડી થોડી બચત કરતા હોય છે, તમારું શું કેવું છે કે પૈસા જે છે શું ખાપે છે?
હા હા પૈસા સુખય આપે છે, સાચું સુખ તો આપણા સ્વાસ્થ્યનું છે જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણી કમાણી આપણી પાસે રહી શકશે, ઓલું તો આપણે જો સ્વાસ્થ્ય સારું ના હોય તો તો પે દવાખાનામાં ગમે તે જગ્યાએ જવાના જ છે, સ્વાસ્થ્ય સારું ન હોય તો
તમારી વાત પણ સાચી છે, પૈસા જે છે, એ સુવિધા પણ આપે છે, પણ સાચું સુખ આપતા નથી, જો પરિવાર મિત્રો અને સારું સ્વાસ્થ્ય ન હોય તો મા માત્ર પૈસાથી જ આનંદ મળતો નથી. એટલે કે ઘણા લોકો પાસે ઘણા બધા પૈસા હોય છે, છતાં તેઓ હંમેશા જે આખો દિવસ અને રાત ચિંતામાં જ રહેતા હોય છે, તેમને રાતે ક્યારેક ક્યારેક તો ઊંઘ પણ નથી આવતી એટલે એમને ક્યારેક તો ઊંઘની ગોળીઓ પણ લેવી પડતી હોય છે,
હા, અમે સાચું કીધું નકરા ઢગલાબંધ પૈસા હોય કે તો એનાથી આપણને સુગુન મિલતું નથી પણ સગુન જયારે મિલે છે કે ભલે પૈસા થોડા હોય પણ આપણું સ્વાસ્થ્ય સારું હોય, તો આપણને શકુન મિલે છે.
આજકાલ કેવું છે કે લોકો પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છ છે. અને સંતોષ પણ ખૂબ જ જરૂરી છે કેમ કે જરૂરિયાત અને ઈચ્છા ઈ બન્ને વચ્ચે જે છે ઘણો તફાવત છે. આજકાલ લોક કો જે છે એ ઓનલાઈન ખરીદી જે છે એ ખૂબ જ કરે છે, પણ ઘણી વાર ઓફર જોઈને બિનજરૂરી વસ્તુ પણ જે છે એ ખરીદી લેતાં હોય છે, એટલે જરૂરિયાતની વસ સ્તુઓ જ ખરીદવી જોઈએ, અને ઈચ્છાઓનો બને ત્યાં સુધી ત્યાગ કરવો જોઈએ.
હા, હા તમે સાચું કીધું. કારણ કે આપણી ઈચ્છા જ છે ને એ પૂર્ણ કો કોઈ દિવસ થતી જ નથી. ગમે ત્યારે કરીએ ત્યારે વિચાર આવે કે ઓલું ખરીદી લઉ, મારે ઓલું નથી. ઓલું ખરીદી કરી લઉ, મારે ઓલું નથી. પણ ક્યારેય કોઈપણને જેને બીજા એ બાજુવાળા છે, કે કોઈપણ સંબંધી છે એને ખરીદ્યું હોય તો આપણે એવું નહીં વિચારવાનું કે મારે પણ ખરીદી લેવું.
એટલે. જો પેસા ને બ ચત કરવી હશે તો આપણે આપણા મગજ પર કંટ્રોલ રાખવો પડશે.
સાચું કીધું, બજેટ બનાવવાથી ખર્ચ પણ નિયમિત રહે છે એટલે આપણે જ્યારે મહિનાની પગાર આવે સેલરી આવે ત્યારે, આપણે આખો બજેટ બનાવી લેવો જોઈએ જેનાં કારણે જે છે, ખર્ચ જે છે નિય ત્રણમાં રખાય, અને તમે ક્યારેય બજે લોકોને બજેટ બનાવતા જોયા છે કે બનાવ્યું છે?
ના ના અમે ક્યારેય બજેટ બનાવ્યું નથી પરંતુ આપણે ખર્ચા પર નિયંત્રણ જ રખા રાખ્યું છે, કારણ કે જો આપણે બહાર નીકળીએ. તો આપણે આપણે વીજળી વાપરતા હોય પણ પરબારોસ સ્વિચ ઉપર હાથ આપણેે જરૂર નથી, તો સ્વીચ બંધ કરી દેવાની. એટલે જો આપણે વીજળીનો પણ દુરુપયોગ નહી કરીએ તો પણ પૈસાની બચત થશે.
આવક અને ખર્ચ લખવાથી ખબર પડે છે કે કેટલા પૈસા ક્યાં ખર્ચાય રહ્યા છે અને આ જે છે, એક સારી ટેવ છે એટલે બજેટ તો બનાવવું જોઈએ. કેમકે આપણી પાસે આવક આવે છે, પછી ખર્ચ ક્યાં ક્યાં થાય છે એ પણ જરૂરી છે જાણવું, એટલે આજકાલ ડિજિટલ પેમેન્ટ પણ સામાન્ય બની ગયું છે જેમકે યુ પી આઈ છે એ ટી એમ છે નેટ બેન્કિંગથી કામ આ બધુંથી કામ કામ જે છે આપણું સરળ થતું જાય છે, પરંતુ સાયબર ફ્રોડથી પણ બચ તું રહેવું જોઈએ.
હા હા એનાથીને તો પૂરતું આપડે બચતું રહેવું જોઈએ નહીતર તો આપડું, જે એમ એકાઉન્ટ છે એ
ખાલું થતા વારેય ના લાગે.
એટલે કે આપડે સાયબર ફ્રોડ થી બચવા માટે શું કરવું જોઈએ કે ઓ ટી પી પિન અથવા પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવો જોઈએ. અને અજાણી લિંક ઉપર પણ ક્યારેય ક્લિક ના કરવું જોઈએ. પૈસા કમાવવા માટે કંઈ પણ બાબત જે છે એસૌથી સારી લાગતી હોય તો કે મહેનત છે સમયનું આયોજન છે, ઈમાનદારી છે, આવી ઘણી બધી વાત જે છે કે જે આપણને પૈસા કમાવવા માટે જે છે મદદરૂપ બની શકે છે.
હા હા અત્યાર તો પૈસા કમાવા માટે ઘણા બધા એવા ફોડ હોય છે કે આ આ દબાવો તો આટલા રૂપિયા મળશે એમ કરી કરીને ઘણા ભોળવાઈ જતા હોય છે અને દબાવી દેતા હોય છે અને ઓ ટી પી પણ આપી દેતા હોય છે પરંતુ એવું ક્યારેય કરવાનું નથી જે પૈસા આપણી પાસે છે એનો પણ સરસ સદઉપયોગ કરીએ તો સરસ થી જીવી શકીએ છીએ
એટલે બાળકો ને પણ આપણે જે છે નાની ઉમરથી જ પૈસાની કિંમત જે છે શીખવવી જોઈએ કે જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર બને અને પૈસા પણ બચાવે અને પૈસા બચાવવાની સૌથી સરળ રીત છે કે દર મહિને થોડાક થોડાક પૈસા જે છે અલગ રાખવા જોઈએ અને બિન બિન જરૂરી જે ખર્ચા જે છે એને ટાળવા જોઈએ
હા હા બરાબર છે બિનજરૂરી ખર્ચા હોય એને આપણે ગમે એમ કરીને ટાળવા પડે છે કારણ કે હાલો આપડે મેરેજમાં જવાનું થયું સગાઈમાં જવાનું થ યું હોસ્પિટલે જવાનું થયું ત્યાં તો આપડે ચાલતું જ નથી કે આપડું ચાલશે પણ ત્યાં તો આપડણે પૈસાની ફુલ જરૂર પડવાની છે એટલા માટે આપણે બિનજરૂરી ખર્ચાઓથી વાપરવા ન જોઈએ
હા અને જીવનમાં જે છે પૈસા ખૂબ જ મહત્ત્વના હોય છે એટલે દાન કરવાથી પણ પૈસાનો સારો ઉપયોગ થાય છે જરૂરિયાતમંદને મદદ કરવાથી સમાજમાં સકારાત્મકતાની અસર પડે છે એટલે જીવન માં ખૂબ જ મહત્વનું છે કે ક્યારેક ક્યારેક આપણી પાસે વધારે પૈસા આવ્યા હોય અથવા તો સેલેરિ આવી હોય તો એમાંથી આપણે દાન પણ કરવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકો લોકોની મદદ પણ કરવી જોઈએ એટલે પૈસા આવે અને જાય પરંતુ સારો સ્વભાવ વિશ્વાસ એ ઘણા લાંબા સમય સુધી ર હે છે મને લાગે છે કે પૈસાનો ઉપયોગ જે છે સમજદારીથી જ કરવો જોઈએ
એમાં તો તમે સાચું કહ્યો એમાં તો હું પણ સહમત છું કારણ કે જેટલી કમા ણી હોય બચત હોય ગમે તેટલી હોય પણ યોગ્ય પ્રમાણમાં જો ખર્ચા તેને પહોચી ન વળીએ તો આપણે એને ગુમાવી શકીએ છીએ દિવસ આપડે એકાઉન્ટ ખાલી હશે
હા તમારી વાત પણ સાચી એ છે એકદમ તો આજે આપણે ઘણી બધી પૈસા વિષય પર વાત કરી લીધી તો ફરી મળીશું નવા ટોપિક સાથે આભાર
હા હા આભાર તમારો પર